શું કરી રહ્યા છો ભાઈ હાલમાં?
વેકેશન પડ્યુ છે કોલેજ નિ પરીક્ષા પતિ છે એટલે મુવી જોવા જવાનો વિચાર છે તોમે શું કરી રહ્યા છો હાલમાં?
હા ભાઈ મેં પણ મુવી જોવાનો જ વિચાર કરી રહ્યો હતો કારણ કે હાલમાં એક આમ ગઈ તો મતલબમાં ખુબ જ એવ વધારે સ્રેસ પણ થઈ ગયો છે અને હમણાં એકદમ મૂડ દ્વારા કેમ સારું કરવાારું જઈએ મવી જોવાય એવો મારો પણ વિચાર હતો તો કઈ મુવી જોવા જઈએ હમણાં તમારી કઈ મનપસંદ મુવી છે.
હામ તો જોવા જઈએ તો ઘણી બધી મનપસંદ મુૂવી છે અને હાલમાં તો શું છે કે જે સ્પાઈડરમેન ની હમણાં મૂવી આવી રહી છે તો એ જોવા જવાની ઈચ્છા છે કારણ કે સ્પાઈડરમેનમાં ઘણી બધી મુૂવી જોઈ છે અને મને ગમે પણ છે એમાં મજા પણ આવે છે અને ખાસ કરીને મને માર્વલ ની વાત કરીએ તો આપણે જે ઠોરની મૂવી છે તે ખૂબ જ ગમે છે કારણ કે ઠોરની જે એન્ટ્રી બતાવવામાં આવી છે બધા જ મૂવીમાં અને એમની જે શક્તિ બતાવવામાં આવી છે એ પણ ખૂબ જ એકદમ આમ મજા આવી જાયવી છે એકદમ ઇન્ટરેસ્ટ આવી જાય છે અને એક એક સ્ટોરી પણ જોવા જઈએ તો આમ એકદમ રિયલિસ્ટિક લાગે છે અને ગ્રાફિક્સને બધા ડિઝાઇન બધું બ્લેન કરેલું હોય છે પરંતુ આપણને એવું લાગે છે કે એકદમ હા રિયલમાં જ આ સ્ટોરી થયેલી હોય છે અને ખૂબ જ મજા પણ આવે છે તમે પણ માર્વલ તો જોયું હશે તો તમારી પણ કોઈ ફેવરેટ કેરેક્ટર કે પછી આમ ફેવરેટ મૂવી હશે જ તમારી પણ મારબલની કોઈ
હા ભાઈ મારી તો ફેવરેટ મુવી એન્જર્ એન્ડ ગેમ્ છે અને તેમાં ખુબ જ વધારે એવી મને મજા આવે છે કારણ કે એ ઐંડ ગેમ એક અલગ જ ઇમોશનલ મુવી છે અને એકદમ અલગ જ તેમાં કેરેક્ટર બતાવવામાં આવ્યા છે. ઐંડ ગેમ મુવી મને ખુબ જ વધારે ગમે છે અને જયારે લાસ્ટ ફાઈટ થટી હોય ત્યારે જે ફાઈટ થાય છે ત્યારે મને ખુબ જ વધારે એવી ગમે છે. જર્સને લ એપિસો એટલે કે લાસટ મુવી ગણાય છે એવનજસ એડ ગેમ જેથી કરીને તે મુવી અમે થિયેટરમાં જોવા ગયેલા હતા અને તે મુવી જોવાની ખુબ જ એવી મજા આવેલી હતી અને ખુબ જ એવા વધારે ચિરાયા પણ હતા કારણ કે તે મૂવી વન ઓફ ધ બેસ્ટ મૂવી હતી અને હિસ્ટ્રીમાં પણ તે વન ઓફ ધ બેસ્ટ મૂવીમાં ગણવામાં આવે છે કારણ કે ્રેવેન્જર્સની ખૂબ જ એવી વધારે પૈસા કમાવવાળી મૂવી પણ હતી અને તે મૂવી જોઈને બધાને ખૂબ જ એવી મજા પણ આવી હતી. તે તેનો મે પણ એક વ્યક્તિ છે જેને ખૂબ જ વધારે એવી મજા આવી હતી અને એવેન્જર્સની સાથે સાથે મને સ્પાઈડરમેનની મૂવી જોવામાં પણ ખૂબ જ વધારે એવી મજા આવે છે કારણ કે સ્પાઈડરમેન એક અલગ જ એવો કેરેક્ટર છે કારણ કે સ્પાઈડરમેનની મુવી એમ મેં જ્યારે નાનો હતો ત્યારથી જ મને ખૂબ જ વધારે ગમે છે, અને સ્પાઈડરમેન કેરેક્ટર જ એક આપણા બાળપણમાં હોય ત્યારથી બધાને સ્પાઈડરમેન કેરેક્ટર ગમતો જ હોય અને સ્પાઈડરમેન કેરેક્ટરથી ઇન્સ્પાયર થઈને કેટલાક લોકોએ તો મલબ નાના હોય ત્યારે કરોડિયા થી પોતાને કા કાપાડેલું પણ છે, કારણ કે તેમને એવું લાગતું હોય કે કરોડિયા ના કાપવાથી મતલબમાં આપણા અંદરથી પણ જાળ નીકળવા લાગી જશે એવું પેલા નાના હોય ત્યારે માનવા લાગી ગયલા હતા કારણ કે સપાઇડરમેન એટલે એવો કેરેક્ટર કે બધાનેને ખુબ જ વધારે એવો ગમતું હતું તેથી કરીને મને પણ એવું જ લાગતું હતું કે કરોડિયા કાપવાથી આપણા અંદર થી પણ જાળ નીકળે છે, પરંતુ એવું હોતું નથી પરંતુ તે મુવીમાં જે પ્રેઝન્ટ કર્યું છે મને ખુબ જ વધારે સારું એવું લાગે છે અને હું આે પણ સ્પાઈડરમેન નો ખૂબ જ વધારે મોટો ફેન છું જેથી કરીને હમણાં જે મૂવી આવવાની છે તો તે મૂવી પણ અમે જોવા જઈશું એવું આશા રાખું છું, અને ખૂબ જ વધારે મજા આવે છે એમ તો અને આપણા બોલીિવૂડની મુૂવીમાં પણ મને ખૂબ જ વધારે બીજી બધી મૂવી તો ગમે છે તો હું તમને પૂછું કે બોલીવૂડની મુવી માં તમને કઈ મૂવી ગમે છે?
હા એમ તો જોવા જઈએ તો બોલીવૂડમાં પણ મને ઘણી મૂવી ગમે છે પરંતુ મને જે મૂવી ગમે છે એ બોલીવૂડ ની છે કે પછી ટોલીવૂડ કેવું ક બીજું પણ એકદ આવટું છેહેવાનું છે મને ખબર નથી જેમ કે મને શું છે કે પોલીસ વાળા ગુંડટું પછી સરાઈ નડું એ બધા ઘણા બધા મૂવી ના નામ પણ છે અને ઘણા બધા યાદ પણ છે મને તે બધુંમાં ખુબ જ મજા પણ આવે છે અને એની સ્ટોરી પણ એકમ મસ્ત બનાવી હોય છે, એટલે કે આપણને એવું લાગે છે કે હવે આગળ શું થશે શું થશે એમ રસ આવ્યા કરળ છે અને એડ પણ એ ટાઈમ પર આવે છે મવીમાં કેમ આપણને એવું થાય છે. કે પહેલી મુવી આવે તો હારું જલ્દી આવે તો હારું એકદમમ મજા આવ કરે એટલે મવી જોવું એટ માર એકદમ નાનેથી જ એકમ મને શોખ છે, અને મવી માટે શું છે કે આ અમુક મુવી શું છે કે આપણે ઘણું બધું શીખવાડી જાય છે જેમ કે ટ્વેલ્થ ફેલ મુવી આપણે આવી હતી પછી હાલફ અને એક સીરીઝ આવ હતી તે પણ જોઈ હતી તેના દ્વારા મને પણ ઘણું બધું ઇન્સ્પાયર થયું ઘણું બધું મને જાણવાનું મળ્યું નવું-નવું શીખવા મળ્યું જે આપણે શું કરવું જોઈએ આગળ જતા, આપણે કોઈ આપણા પર કોઈ મદદ માંગે કે પછી કોઈને મદદ ની જરૂર હોય તો આપણે કેવી રીતેને મદદ કરવી અને એને કઈ પ્રોબ્લેમમાં હોય તો આપણે શું મળી એમ ઘણા બધા મેં જોયું છે અને મને યાદ છે ત્યાં સુધી તમે પણ ઘણા બધું મુવી ના શોકીન તો છોજ, અને માર્વલ ઇન્ડસ્ટ્રી તમે આખો જોઈથી કાઢ્યું હશે એ તો મને ખબર છે કારણ કે કોઈ પણ માર્બલ ના ફેન હોય તો એ માર્વલ ની બધી મૂવી જોવા વગર રહી શક્યો નથી કારણ કે એક ખુબ જ મજા આવે છે એવી અને એમાં શું છે કે એવી સ્ટોરી પણ બતાવવામાં આવી છે કે તમે એ સ્ક્રીનને ટચો ટચ જોયા રહેશો અને એક મહિને એટલે એમ આખો માર્લ જોવો હોય તો એક મહિના ઉપર નીકળી જાય છે, એમ તો ઘણા બધો સમય પસાર થઈ જાય છે પરંતુ તમને એક વાર જો રસ લાગી ગયોય તો તમે દિવસ રાત કરીને એ મુવી માર્વલ નું આખું માર્વલ પટાવશો જે મને ખુબ જ આમ ખબર છે કોન્ફિડન્સ છે, કે કોઈ પણ માર્વલ ન ફેન થઈ જાય છે જેને પણ આ થ્રીલર મુવી જોવાનું ગમે છે તે માર્વલ ફેન થઈ જ જશે એ તો મને ખબર જ છે અને આપણે શું છે કે મોટિવેશન ની વાત કરીએ. તો હાલમાં જે મૂવી આવી છે એમ એસ ઘોની એ જોઈ હશે કારણ કે તેમણે ક્રિકેટ તો રમવા છો અને તમે એમ એસ ધોની ફેન પણ છો એટલે તમે મને યાદ છે ત્યાં સુધી આ તમે આ મુવી તો જોઈ જ હશે, અને એ મુવી પરછથી તમને શું જાણવા મળ્યું અને શું શીખવા મળ્યું તેના વિશે મને થોડું ઘણુ જાણો છો?
હા એમ એસ ધોની મુવી મારી ફેવરેટ મુવી છે કારણ કે એમ એસ ધોની મૂવી મને ખૂબ જ વધારે એવી ગમે છે જેથી કરીને એમ એસ ધોની મૂવીમાં હું કેવી કેવી રીતના પ્રેઝન્ટ કરવામાં આવી એ તમને જણાવું તો, પહેલા તો જે એમ એસ ધોની છે તેની આ રિયલ કહાની પરથી બનાવવામાં આવી છે જેથી કરીને તેમની આખી જર્ની તેમાં દેખાડવામાં આવી છે, તેમાં એવું દેખાડવામાં આવે છે કે મતલબમાં કે જ્યારે એમ એસ ધોની એક નાના પરિવારમાંથી આવે છે અને તેનું એક ડ્રીમ હતું કે તે ઇન્ડિયામાં તે ક્રિકેટર બનીને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી પરંતુ, તેમનું મતલબમાં તેઓ એકદમ નાના ઘરથી હતા અને તેમના ઘરેથી જયારે ક્રિકેટ રમવા જતા તો ઘરેથી પણ ખુબ જ એવા વધારે વળતા હતા કે ક્રિકેટ રમવાથી કઈ અગાડી જઈને થવાનું તો તે એવું માટે તેઓ પસાર થઈને જયારે એટલા મોટા ક્રિકેટર બને ત આખી કહાની પ્રઝ કરવામાં આવી, અને પહેલા શું કે તે એવું બતાવવામાં આવ્યું કે તેઓનું સિલેક્શન થઈ ગયું હતું પરંતુ સિલેક્શન થયા બાદ બ તેલોની તેની તેની સા પ્લેન છૂટી ગયું તે જેમની જે ફ્લાઇટ હતી તે છૂટી ગઈ હતી, જેથી કરીને તેમનું સિલેક્શન થયું તે છતાં પણ તેઓ આગળ વધી શક્યા નહીં અને તેઓની એક સરકારી નોકરી લાગી ગઈ ટિકિટ કલેક્ટરની તો તે ટિકિટ કલેક્ટરમાં થોડી વાર કામ કર્યું અને સરકારી નોકરી લાગીને પછી પણ તે અગાર જતા ખૂબ જ એવ સારી રીતના પૈસા કમાઈ શક્યો પરંતુ તેઓ પોતાનું ડ્રીમને ચૂન્યું અને ડ્રીમ ચૂનીને તેઓએ શું કર્યું કે સરકારી નોકરીને પણ છોડી દીધી અને પોતાનું પૂરું ફોકસ એકદમ ક્રિકેટ પર આપ્યું અને ક્રિકેટ પર પૂરું ફોકસ આપવાથી તેઓને શું થયું કે તેઓનું સિલેક્શન ઈન્ડિયાની ટીમમાં થઈ ગયું અને ઈન્ડિયાની ટીમમાં થઈને તેઓની પહેલી જ મેચમાં તેઓ ઝીરો પર આઉટ થઈ ગયા પરંતુ તો પણ તેઓએ હાર ન માની અને અમાં આવીને તેઓ એટલા મોટા ક્રિકેટર બની ગયા કે આજે એટલી પણ એમની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે થઈ ગઈ છે અને એમ એસ ધોની નામ જ કાપી છે અ ખુબ જ વધારે એવા પ્રચલિત અને ખુબ જ વધારે એવા સારા ખેલાડી બની ગયા છે. તે આખી મવીમાં દેખાડવામાં આવ છે જે ખુબ જ સારું લાગે છે અને ખુબ જ સારી રીતે રિપ્રેઝન્ટ પણ કરવામાં આવ્યું છે અને તેમાં જે એક્ટિંગ કરી છે સુશાંત સિંહ રાજપૂત એ પણ મારો ફેવરેટ હીરો પણ છે કારણ કે તે તેની એક્ટિંગ પણ ખુબ જ સારી લાગી મને એકદમ એમસ ટયપ એક્ટિંગ કરી છે તેમણે અને તેના માટે પણ કેટલું ડેડિકેશન પણ કર્યું જેથી કરીને એમેશ મવી મને ખુબ જ એ વધ ગમ
હા તમારી વા એકદમ સાચી છે અને ઇન્સ્પાયર આપડેપથી થઈ જઈએ એ તો વાત સાચી છે અને મૂવી આપણને ઘણું બધું શીખી જાય છે એમ લોકો શું માનતા હોય છે અને ખાસ કરીને આપડા દાદાજી લોકો શું માને છે કે ટીવી માં આપડે ચીપકી જઈએ એટલે કે ટીવી જોઈએ તો એ લોકોને એવું લાગે છે કે આપણામાં કઈ ખરાબ જ સંસ્કાર ઉતરશે આપણે ટીવી જોવાથી કોઈ ફાયદો નથી એવું બધું થાય છે પરંતુ એ જો એ વાત સાચી નથી કારણકે ટીવી ના માધ્યમ દ્વારા ઘણું બધો જાણી શકે છે જેમ કે ડિજીિટલ પેમેન્ટ જયારે આવ્યું હતું તે પણ આપણને ટીવી ના મા સર આપ જણાવ્યું છેટલ માર્ટંગ ક રીતે કામ કરે છેટલ પેમેન્ટ ક રીતે કામ કરે છે અને તો જ આપને વિશ્વાસ પણ થયો હતો અને ડિજટલ આ જે હું છે આપ હમણાં જે થઈ રહ્યો છે તેના ટીવી ના માધ્યમ દ્વારા જ આપને ખબર પડી રહે છે કે કયા દેશમાં શું થયલું છે કયા દેશમાં કઈ મૂવી બનાવવામાં આવી છે કયા દેશમાં એનું ઉદઘાટન થયું કોઈ બ્રિજ બનાવવામાં આવ એટલે એ બધું સમજ પડે છે અને મૂવીઓમાં એવું પણ શીખવામાં આવે છે કેટલીક મૂવીઓમાં કે આપડણે ખેતી કેવી રીતે કરવી જોઈએ શું આપડણે ખેતી કરવા શ ફાયદા થાય આપે પછી જે કોઈ કોર્સ કરતા હોય તો એ કોર્સમાં શું શીખવું જોઈએ અને હવે તો શું છે કે બધા જે આપણા કોર્સ છે આપણે અગિયાર બાર પરથી કરીએ તેના વિશે પણ મૂવી બધા પર જ બનેલી છે એટલે આપણે મોટિવેશન ની તો જરૂર રહેવાની જ અને મોટિવેશન મળી જાય. આપણને એટલે ખુબ જ મજા પણ આવે છે અને મુૂવી ની વાત કરીએ તો ઘણી બધી મુવી છે અને હું નાનો ખાટો ત્યારથી કાર્ટૂન તો જોઉં છું અને હમણાં પણ આટલો મોટો થાય કે કોલેજ પાસ કરી નાખી છે તો પણ કાર્ટૂન જોવાની અલગ જ મજા છે અને ખાટા ખાટા પણ મને કાર્ટૂન જોવાની ખુબ જ ઈચ્છા થાય છે. મે ટોમેન જેરી છે અવિન કોકરોચ છે પછી છોટા ભીમ છે એમ ઘણા બધા જે પ્રચલિત કાર્ટૂન છે તે જોઉું છું અને એ ખુબ જ મજા પણ આવે છે તમે પણ આવું કોઈ વાર આમ જમતા કે પછી હમણાં આટલી ઉંમર થઈ ગઈ છે આપડી તો તમે હાલમાં પણ કાર્ટૂન જોવો છો કે પછી તમે અવોઈડ કરો છો.
ના ભાઈ કાર્ટૂન તો હું ક્યાય પણ ન છોડી શકું કારણ કે કાર્ટૂન જો જેવી જારે નાના હતા ત્યારે મજા આવતી તે હમણાં પણ મજા આવે છે પરંતુ હાલમાં થોડું કામ વધી ગયું છે જેથી કરીને કાર્ટૂન થોડુંક ઓશું જોવાય છે પરંતુ કાર્ટૂન જયારે નાના હતા ત્યારે જોવાની ખુબ જ એવી મજા આવતી હતી. કાર્ટૂન જોવાની ખુબ જ એવી બ વધ મજા આવે કારણ કે કાર્ટૂન આપણા જીવનમાં ખુબ જ એ વધારે જરૂરી છે નાના હોય ત્યારે નાના હોય ત્યારે કાર્ટૂન બધાને જ ગમતું હોય.
હા વાત તોરી સાજ છે ચાલો મળશું ત્યારે આપડણે એકદમ ડિટેલમાં આ મુવી વિશે વાત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ પછી.